હલો ધવલ કુમારભાઈ બોલો. હલો હ તમે થોડુંક બોલો એટલે તમને ખબર પડે કે જે તમે સાભળી રહ્યા છો.
હા હા.
હલો તમે સાંભળી રહ્યા
હા, હા હા હા.
શું હ હા હા હ. હલો. હા એટલે કે તમે હાલ ક્યાં છો, તમે ક્યાં ઊભા છો? કોઈ સાંભળતું જ નહ નહિ તમે શું કામ કરી રહ્યા છો? અતાર એ મને પેલા કો તો મને થોડું બોલતા ફાવય ને
બોલો બોલો તમે બોલો પેલા.
ના ના તમે કોક એટલે પછ બોલો છે એક મિનટ છે છ છાપ છાપ
હ -શ જાય છે.
હા એટલે હું તમને એમ કતા તમેલ કુભાર બોલી ગયા ત પ્રજાપતિ કુંભાર થઈ ગયા તો એ હરે વાતારી ન હોય ની લાગે જેમ ખબર છે. જેમ કે તમે ત હાલ તમે એવું કે તમારો તંધો સાલું છે માર્લ બનાવવાનું તવિું બનાવવાનું જે કુંભાર હોય એ પ્રક્રિયાને ઘણી સારી આવડતી હો અને સરળતાથી એને ખબર પણ પડતી હોય છે. અને જે આ ધવલ કુભાર આવ્યા હતા. ગામમાં ગામ માં ભેળ ખાઈ ને એવા ગયા. બાઈક લઈને ફરાળ ફરાળ બાઈક એ હેલતું હતું. એક બાહેક એક નંબર હયાળતો હતું પણ એ ને થોડીક પૂલ હતી કે પને નવા નવા સંપલ લાવ ર નવું નવી અને વિકાસ એના જીવન ની અંદર થઈ ગયો છે. હવે એટલે પાર્ટી થોડી હવા હોય ને હવા એનાથી ઉપર હેડવા મળીયુ.
હા બરોબર વાત સાચી કરી તમે.
તેમનો વિકાસ થયો છે કે નવા સંપર્ લાયા છે જેમ કે એ પ્રોફિટમાં. થોડા આઈ ગયા છે એટલે એવું લાગે છે કે કમાય છે. કોક કરી હ તમને હું એમ કતો હતો કે જે એક કંપની આવી છે. જે કોમ્પ્યુટર આપે આવે ને તે બનાવવાનું
હા
કોમ્પ્યુટર ટીવી બીવી છે. ને એ બનાવવાની એમાં આપડ જોવું હોય તો આપડે જઈ શકીએ છીએ
ખટ
હા હા એટલે ખ ખટાવા આવેયો રશે એ આમ મને ઘરના બધા વાસણ ધોવે છે એટલે ધૂઆં ટુ ધૂઆં એવું બોલતા હોય છે.
થોડાક દૂર મરો તો હારો-
હા પણ અમે દૂર- તમે જેમ મારા પણ તમે હું વાત શું કરો અમે સચિનભાઈ ને ફોન કર્યો સચિન ભાઈ ત્યારે ફોન કર્યો મારો ફોન ત્રીજેક છે એટલો મોટો હું તમને વાત
આ હા હા હા હા
એમનો મોટો રિજેક્ટ ફોન છોકરો ના કેમેરો જો બાાતર પોણી હોય તણાય જો
હા હા હા
પાસે તમાને વાત શુ કરું અલગ અલગ પ્રકારનું જે જીવ જંતુ આવે છે. ને એ જુ તું ખાઈજું પણ આખું પેલું આવે ને શોષણ થઈ ગયું મારું શોષણ છું એટલે પછી તમને હું વાતચું કરું કે ધવલભાઈ તમે? તમારે જીવન ની અંદર વિકાસ જોવા એ વિકાસ જો શકે છે. તમે નવા નવા એવા ચંપલ છે. તમારી
હા હ તમને એવા. કેવા માંગુ છું કે જેથી કરીને મોહ એક તાંબુ વાયરની નીચે બેઠો છો જ્યાંથી કરીને જો મારા ઉપર વાયર તૂટીને પડે તો મને કોઈ અસર ના થાય હું એક લોખંડી પુરુષ છું જેમ કે તમે મારા પરમ મિત્ર એવા અમારા શ્રવણ ભાઈ પીઠડીયા શવણભાઈ પીઠડીયા અમારા એવા પરમ મિત્ર છે કે જેથી કરીને અમે વીસ તારીખે એક ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ, કે જેથી કરીને એક ડીસા ની અંદર એ ગ્રોપ બણવાની છે કે પિલડી ની અંદર એ ગ્રોપ બવા બનાવાની ની છે જ કરીને જો અમને તમે સપોર્ટ આપશો અમે તમે અમારી હંગાત પેળા રહેશો તો બિલકુલ મજા આવશે કે જેથી કરીને હા. અમારે સલાહ ની જરૂર નથી હોતી અમારે સપોર્ટ ની જરૂર હોય છે. જેથી કરીને તમારા જેવા પડવાઓ અમને સપોર્ટ આપે ને તો અમે લગ પગ જો પાછળ જતા અમે ઉઠી જઈએ, કે એવા તમારો અમારે સ સપોર્ટ જોવે છે કે અમારે એટલો બધો સપોર્ટ જોવે છે કે જ જેથી કરીને તમે અમને ખૂબ બધી લાગણી આપો કે જેથી કરીને તમારા આજુબાજુ વિસ્તાર ના એવા ખેડૂત પ્રેમીઓ છે તમાર ખેડૂત નું એક નેટવર્ક છે ખેડૂત નું એક ગ્રુપ છે કે જેથી કરીને તમે આખો ગ્રુપ મારી દુકાને લઈને આવો કે જેથી કરીને અમારે એક જમણવારની વ્યવસ્થા ગોઠવેલી છે એક મીટિંગ ની ગોઠ ગોઠવણી. કરેલી છે એવી રીતે અમે અલગ અલગ પરર્ફોર્મન્સ આપવા જઈ રહ્યા છે. કે જેથી કરીને લોકોને જાગૃતતા જાગે લોકોને એક એવી જાગૃતતા જાગે કે જેથી કરીને કે આ કંપની છે. પાસે આ દુકાન છે આ એગ્રો ની એવી દુકાન આવેલી છે. તો જેથી કરીને અમે આ દુઃખ દુકાને તે લઈ જઈએ તો બિલકુલ અમને ખૂબ બધો ફાયદો થાય ઓફરમાં વસ્તુ આવે પણ દવા બિલકુલ એકદમ એકદમ સસ્તી અને સારી આવતી હોય છે. જેમ કે તમે અમારા દુઃખ દુકાની થી જો દવા લઈ જશો ને મગફળીની અંદર કે તમારો એક શોષણ થઈ જશે જેમ કે નીચે એવું શોષણ પકડ છે ભેજ પકડશે જમીન પોચી રાખશે જમીન માટીિયાળી બનાવશે. જમીન કીડાઓને દૂર કરશે એ પછી જેમ કે જે વિટામિન એ એ મૂકશે પછી પછી જેમ કે હું તમને વાત કરું કે ઉપર જે કાસચારો આવે છે એમાં બિલકુલ તમને સપોર્ટ કરશે એમાં તમને સલાહની આપે કે જેથી કરીને તમે ગાયો પસોને તમે કાસચારો નાખશો તો એમ બિલકુલ તમને એમમાં સપોર્ટ આવશે. કે જેથી કરીને એક પાવડર દ્વારા તમે જો નાખીને નાખશો તો તમારો. વધુ પ્રમાણમાં ફેટ પછી દૂધ વધ વધારો પછી વધુ પ્રમાણમાં અલગ અલગ બધી રીતે તમારે વધુ જઈશે કે જેમ કે તમારા ઘરમાં પૈસા ઓછા છે ને, એ પણ વધી જશે જેમ કે અમારી સલાહ મુજબ તમે ચાલશો અને તમે કામ કરશો કે મારે તમને એવું કેવું છે જેથી કરીને આપણા વિસ્તારમાં નવા નવા અલગ અલગ વિસ્તારમાં ઘણા બધા એવા માણસો આવેલા છે કે જેથી. કરીને એ બધા લોકોને મી
હા એટલે હું એમ કતો હતો તને તમે ક શોથી રાખો તમાને મજા આવેમ એટલે તમે તો એટલું બધું ભાછણ લોબુ કે છો બધુ તમેં વાચો છો હું કરું
હા.
તમે જે અત્યારે આવ્યા હતા દૂધ ભરાવા દૂધ ભરાવા આવયા હતા ત્યાં અમે ઇએ બેઠા થા અને તમે એવા ગોડે ગોડ પણ અમે બોક રાડ્યું છે ધ્વાહા ધ્વાહા તમે એવું જ બાઈક તમે ઉભુ રાખ્યું. બાઈક પાછળ એક દારૂડિયો ઊભો હતો દારૂડિયા ને તમે ઉતાર્યો અમે દારોડીને ઉતારયો એટલે પસે એ દારૂડિયા અંદર તમે બેહારયો તો જ જ્યાંથી પેલા હતા વાત
અમે બિહાર્યો તો ઝોપેથી પણ હવે હલવાઈ ગયા.
હા એટલે તમે એ દારૂડિયા ને બેહારીને તમે હલવાઈ ગયા પૂરે પૂરા પસે જે તમે ઉભો રાખ્યો ત્યાં બાઈક એ બાઇક ઊભું રાખ્યું ને અમે ટગને ધવલ આયો તો એવા રાયડી છે કે એલો બેડો ખાવય ખાવયનેમ અમારે જ ખવરવાની એમ હા પણ મારા એવા એવા બેરોજગાર છે. કે રૂપિયો પણ કાઢતા નહી કો જાડો એક રૂપિયો એક રૂપિયો કાઢતા નહી એટલા ગરીબ ને ગરીબ છે. હેરતી કરી યારે યાર જિંદગી ગરીબ ની ગરીબ જ્યાં તો આખી જીંદગી ને પેઢીઓને બધું વીખરી જવાનું એવું લાગે. જેથી કરી આપડો વિકાસ કરવો દેતો જેમનો વિકાસ કરવો હોય તો આપણે જે આપણે કોમ્પ્યુટર ની કંપની આવેલી છે હ હ નઈ કંપનીની અંદર આપડે જઈશું તો થોડોક આપડે કમબેક થશે. ત્યાં એક અનિલ પ્રજાપતિ છે અનિલ પ્રજાપતિમાં ત્યાં મામા નો છોકરો છે વિજય અત્યારે ત્યાગ ગયો છે એનું એની ગાજ કે થઈ જશે બે દિવસમાં તો હીરો જવાનો હશે. અનિલ એટલે મેં કીધું કે અમારે આબાનું છે એ તો ભાઈ ચોક્કસ તમને લઈ જસું એટલે કે આપડે કોને હવે બીચ બીચ જોઈને પછી આપણે નેકળવાના હોય તો થોડું કમ બેક કરો તો આપણે હારુ રે નકર બ્યૂટી વિખેરતા વાર થાહે નહી ચમ કે પણ ન અ પેઢીઓ વિખર તો વાર થાય નહીં ઈ વાત હાચી અને આપડે થોડું થોડું એવું કમબેક કરવું જરૂરી છે. ચમ કે તો તમે બે રો બેરોજગાર એટલે બધા બેરોજગાર છે. બધુ હું તમને વાચ છું કરું. ખાવડવા ની ફાંફા હોય છે પછી કોક દાળો પૈસા કાઢવા ની એક બામડો એવો પૈસા કાઢવાનું કે જેવી એનું બેલેન્સ હોય જ માઇનસ જીરો પોઈન્ટ માઇનસ. પણ તમનું વાત શું કરનું. એટલા ગરીબ આવેલા છે તમે તો પણ અલગ અલગ વેરાય અંદર જે ચંપલ લાગે છે એ ચંપલ મને પણ એવું થઈ ગયું કે મારે પણ એવા લાવવા જોઈએ એટલે મારી પર્સનાલિટી થોડીક સુધરે અને મારી એક નાઇટી એવા એવી છે કે એટલો ખુલ્લો બંકો પેરી નાખા ગોમમાં ઉડતો હોય છે.
હા હા.
હા એવા પ્રકાર નુ એવો એવો માણસ લાગતો હોય છે કે જેમ કે જાનવર આવીયો હોય ને કરફડ કરફડ કરફડ કરું કરું એ પ્રકારનું જે લાગતો હોય છે પછી ત્યાંથી ત્યાંને કૂતરો પણ એક વખત ચીડે થઈ ગયા તો પછી તો ફફડી હે આ ક
કરી ને
પો ઓ
શ્યુક ક હું તમને એવું કેવા માંગતો જેથી કરીને આપડુ એક પરફોમન્સ એવું સારું જાળવાતું હોય કે જેથી કરીને હા એક અમે જે મેં બોખળો પાડ્યો એવું જ કૂતરું પાયે ઊડી ના એરો પણ હવે મૂક કૂતરા નહીં હવે હું શું કરું મુ કૂતરાની ઓલાદ નો પૂરો માણસ છું કે જેથી કરીને એટલે પણ એક કુતરરુ પેળો પેળો મારી હંગાત રોવે છે. કે એમાં એક સારું પરફોર્મન્સ જોવા મળે છે કે એમાં એક સારે એને એમનાં બંને કોન છે એક પૂંસડી છે. એક બે ત્રન ચાર ચાર પગ છે પછી એક બે ત્રણ ચાર એક બીજા કૂતરા ના ચાર પગ છે પછી બે કોન છે એક પૂંસડી છે બે આંખો છે પસ એક પૂરા કલર નો છે ને તળા કલર નો છે. એમ અલગ અલગ એમના કલર બનાવામાં આવે છે કે જેથી કરીને હું તમને વાત કરી શકું કે તમે પૂરેપૂરા શરણ પેથાડયા તો છો જ પણ એ એમ ડર એમાં આગુ પરફોર્મન્સ આખું જળવાઈ ગયું છે. એમાં પેથળિયાની અંદર કે બેે એટલે પે થડિયા પેથળિયાનું એક પરફોર્મન્સ એવું જળવાઈ રહ્યું છે કે જેથી કરીને તમે શવણ પેથળિયા બની ગયા કે જેથી તમારી એક કંપની છે. પેથળિયાની એક કંપની છે કંપનીની અંદર એક ઉત્સાહ અને એક ઉમંગ જાગવામાં આવ્યો છે એવો ઉમંગ જાગવા મા આવ્યો છે કે જેથી કરીને એક શરવણ શરવણ એક એનો કસ્ટમર છે કસ્ટમર એવો કે જેથી કરીને એમને પેટી ઊંચી લાવે પેઢી એવી ઊંચી લાવે કે જેથી કરીને ઊંચી કરે એટલે બધું ઉસળી જાય એવી ઉસળી જાય કે એવા પેઢી વિખરાઈ જતી હોય છે ઘણી બધી કે જેમ કેમ હા કે મુ એક દેવાયત ખબર કે એક લો કોને એવી જાગૃતતા જગાવવામાં હો આવે છે કે જેથી કરીને કે કોડા હોય ને કોંડા મર્દ માણસ રખે રાખી શકે ઘોડા રોક નું કોમ નથી ઘોડા મરદે એ માણસ રાખી શકે રોકનું કોમ નથી જેથી કરીને આપડે તો હવે શું કરો આપડે તો હવે આવ શ રોકમાં એવા રોકમાં આવ શ કે જ્યાંથી કરીને આપડે નથી કૂતરાય રાખતા કે નથી ભૂડરાય રાખતા કે ન તે ગાવડે રાખતા કે ના તે ટોરનય કરતા ઘેર બસ ઓઢે એક સાદરો રાખે છે એક ગોદડું રા ખેશે અને કોશંગુ રાખે છે એક મોસો રાખી હતી અને મસ્ત બીજાનોય પણ લેબડો આ પડે લઈ લીધો હવે એવી રીતે ને શે રાખી અને એવા હોઈ જતા હોય છે કે જેથી કરીને કે મુ તમે શું વાત કરો પછી દાડો ઉગ્યો તો પણ આપને ખબર નથી પડતી કે કઈ રીતે દાડો ઉગજ્યો હશે પણ આપણે એ પ્રમાણે ઉઠવું પડે મહેનત કરવી પડે અને સારી એવી કોમ તંતે લાગવું પડે કે જેથી કરીને આપણો એક વિકાસ થાય વિકાસની અંદર એક પરફોર્મન્સ જાગે પરફોર્મન્સની અંદર કે જેથી કરીને હા તમારો પણ વિકાસ
એક પાણી એક એક સેકન્ડ રા તો હઈ ગયોજ એ હેેરોદ
હા હું તમને એવું કહેવા માગુ છું કે જેથી કરીને કે આ શરણભાઈ પેથળિયા શરણભાઈ પે અથડિયા તમે ફોન કટ ના કરતા
કે જે આ ફોન કપાઈ રહ્યો નથી ત્યાંથી આપણે જે લાભ લેવાનો હોય લઈ શકીએીએ. જેમ કે આજે તમારા ભાઈ વા વાહાર કપાવા આવ્યા હતા જેમ કે વા કપાવાનો કલર કર ત્યાં મેં એ પૂછ્યું કે તોલભાઈ શું કરે એમ તો એક તો એક જ ધંધો છે, કે બેરોજગી આખો દાડી હલો હ મગફળીટ યુ કે કેતાલ પેક કરે એટલે જેમ કે હા ના પણ અમને તો લાભ લેવા જે અમારો વારો
શારણભાઈ શારણ ભાઈ યાર આમ શું કરો છો, બંને ભાઈઓનો બંને પાઈઓ છીએ બંને પાઈઓ એવા છીએ કે એક તમે છો ને એક અમે છીએ એટલે બંને નો લાભ સંગા એવો ઉઠ. ઉઠાવો જોઈએ કે જેથી કરીને કે હું તમને હા તમે થોડા ખારું તમે રિજેક્ટ મત કરાવો કે આપણે સારી એવી ગુણવત્તા. તા વાળી વાત કરીએ કે જેથી કરીને અમારા એક ઘરે સાર નો પારો ગોઠવવામાં આવ્યો છે. એવો પારો ગોઠવવામાં આવ્યો છે કે જેથી કરીને એની નીચે એક પૂળ ગોઠવવામાં આવ્યા છે, કે જેથી કરીને પશુપાલન ન આપણે કર સારવાર કરી શકીએ સારું એવું દૂધ કાઢવા માટે કાસચારું નાખી શકીએ કે હું તમને એવી વાત કરી શકું કે એવું અલગ અલગ સારું પરફોમન્સ જોવા મળે એવું સારું પરર્ફોર્મન્સ જોવા મળે કે જેથી કરીને તમે મને થોડીક બે ચાર જાણકારી આપો
હા અમમે તો શું હાલ અમ તો હાલ બધું કપી પડે છે, આું હા એટલે જે અમે વાત કરતા હતા જેમ કે તમારા પયા હતા અયાપા
હા
વાકવામાં હતા એટલે પછી. જે કે લોકો અલગ જ પ્રકારનો ફોન છે કપ
હલા પણ તમે એ છોડો ને સારું પરફોર્મન્સ આપો.
હા સારું એવ પરફોર્મન્સ ચ પણ ચૌદ મિનિટ થઈ ગય ફન કપન વા રેપડ તોડ બનાવતા જેમ તમને વાત હજુ ચાલશે હ જેમ કે અલગ અલગ પ્રકારમાં જે આપડે જે રો વચારોપણી આવતી હોય. તેવા અલગ અલગ દિવસો ઉજવવામાં આવતા હોય છે. જેથી કરીને જે અલગ જ પ્રકારના જે ઉત્પાદન થતા હોય છે જેમ કે આ રેકોડ તોડ આપણે જે કરતા હોઈએ છ છેએ આપણો રેકોર્ડ પણ કોઈ પણ તોડી શકતું નથી. જેમ કે આપણને કંપની પણ કંપની એટલો બધો લાભ હાલતી હોય છે. જેમ કે આ બે ભડવા છે એરાને વાતો ન પાર આવતો નથી. એટલે કે હું એને થોડી મિનિટો વધારવા જોઉ વધારવા જો એટલે ા એવું જેમ કે જેમ કે અલગ અલગ પ્રકારનું જે ઉત્પાદન થતું હોય છે, જેમ કે લીબડાનું થતું હોય છે એ પછ જેમ કે આપડણે લ લીંબુડી આવતા હોઈએ છીએ. તેમાંથી લીંબુ આવતા હોય છે. પસી અલગ જ પ્રકારનું જે ઉત્પાદન થાય ઉત્પાદન થાય એ પસી તેમને એ હે અજી તો પણ પૂરું તો થાવા દયો, એફ્યુ શરણભઈ.
મુ તમને જાણ કારી આપી શકુ કે, આપડે એક નવમું, દસમું ન અગ અગયારમુંન, બારમું ધોરણ ભણ્યા કે જેમ કે આપડે નવમાં ધોરણમાં વિખરાઈ ગયા આપડે અલગ-અલગ ક્લાસમાં જતા રહ્યા અને જે બારમા ધોરણની અંદર આપડે ભેળા થયા, અગિયારમાંની અંદર આપડે એવી ઓલાદ ટીમ ભેળી થઈ કે આખુ અગિયારમુ વિખરાઈ ગયું. એવું વિખરાઈ ગયું એટલે કે, એક બચારો એક સર આવતો તો એ આપડા વિસ્તારની અંદરથી જ આવતો તો એમનું નામ હતું, નિલેશ. નિલેશ એવું નામ હતું કે, જેથી કરીને આપડા લીધે એટલો બધો ત્રાસી ગયો, એટલો બધો ત્રાસી ગયો કે જેથી કરીને એ બચારાની એની જો આપને હાય લાગશે તો આપડે મરી જાશું અને આપડે જો એવું સારું પરફોર્મન્સ જોવા નઈ મળીએ અને એવું અંદર એવી સારી ગુણવત્તા જાગી કે જેથી કરીને આપડે એક સારું એવું પરફોર્મન્સ મ મ મારી શકીએ કે જેમાં એક અલગ-અલગ સ ગુણવત્તા પણ જોવા મળે.
હા, એટલે મુ તમને કઉ તમે ગુણવત્તાની વાત કરી એમ કે એરો એક સર હતો ત્યા વકવાડાથી આવતો. એરો હવે માજી ભીલ હતો, જે મા-માજીને બધું ખાવાવાળો, પીરવાળો તો એરો જે એરો બચારો બઉ ગરીબ ફેમિલીમથી આવતો તો ને જે પસાર થતો તો તેથી આપણે જે આપણને જે કરતો તો એ બધું આપડ સારા માટે કરતો તો, પણ આપણે જે મસ્ત કિમત લેતા હતા, અને જેને એને હેરાન કરવાનું કામ કરતા તા. આપડે બધા એવુ ખા ગેંગ આપડી ભેગી થઈ ગઈ જેમ કે, સત્તર-વીસ જનની આપડી ગેંગ હતી. એરયુ મા કોઈન નોખવા જ ના ડે, એમ કે કેમ કે પાતળા-પાતળા સાહેબ અતા. શા મા સાહેબ, શર્મા સાહેબ એવા પ્રકારના હતા કે જેમ કે એમને ભાળીને પણ હસવુ આવે. એરયા એવા પ્રકારના સાહેબ કે એ આમથી આમ બેન્ચિસની અંદરથી ગુજરે અને પસી ઓ, આમા દેવા સારું થાય. પસી જો પાસળ મમ પાસળ ફરીને જોવે એટલે પછી તો ચુપ, ફેર આગળ ફરી એટલે હો ચીયો તો ચીયો તો ઉભો થા ઉભો થા એમ કરીને ઉભા કરે. ઉભા કરે ને પસ પોટો કાઢ ને પણ આપડી માથે એક દાડો સડી ગયા. હા, તમે એના વિશે થોડી માહિતી આલો.
હા, મારે તમને એ માહિતી આપવી છે, જેથી કરીને એ આપડી ઉપર એવા લટકાણા કે જેથી કરીને એ બંને પગ ઓમ દોઢા થઈ ગયા એવા દોઢા થઈ ગયા કે પડો પડો પડો એવા તા એટલે એવા હતા કે જેથી એ પણ પડતા પડતા રઈ ગયા કે ખાલી એક અલગ ઉપરથી એવું પોઠું જડ્યું કે ખાલી વેજ ભરીને જ વેજ ભરીને એટલું પોઠું ચડ્યું કે એમાં તો હવે હાથમાં પકડે કે આપણ છોડે
હ, વાત હાચી હો.
હા, એવું જડ્યું કે આપડે હવે મુ ઇયોન તો મુ શું કઉ કે એમાં આ કે એક અલગ જાણકારી હોવી જોએ, કે જેથી કરીને આપણે ક્લાસના છોકરાઓને તો મારવા છે. તો પણ એ એક ઓહડાની એક તૈયારી રખાય.
વાત તો બિલકુલ હાઝી હો.
ઓહડાની એવી તૈયારી રખાય કે જેથી કરીને એક બધા બધો મંડો પાડો છે. ને તો એક લાવવો પડે પેશલ એના આટો
વાત એ જીતે તમે વહણાા ની વાત કરી વહણા વિશે હું તમને શું કહઉું. એક જ આપણા ક્લાસ ની અંદર એક રહેતો હતો એક જનું નામ હતું લંગર એ લમખર ને તો જે એક આપણા સર હતા ગણિત ના સર એ ગણિત ના સર હતા એમનું નામ હતું મુકેશ મુકેશ્વરે એક દિવસ એમનું ચેક કર્યું લસ કેમ પૂછ છે કોક પ્રશ્ન પણ કોઈ આવડ્યું નહીિ આવડ્યું નહી એટલે પાછ તો લંકર ને પાછળ લઈ ગયા અરે ઉભો કરો ઉભો કરીને અમે તો અમે તો લઈ જ શુંમ એનું તો અલંકર એવડું લડતું હો લાગે છે. એવડું પછ કે સાહેબ હોટી લાવો સાહેબ ની કીધું હોટી તો નથી. પ સાહેબ કે પે પેલું પડ્યું સાહેબ કી બહ ઓડ ચ છેે ચડેમ બધા છોકરા અને ચેડે લગાડતો શખ જો. ઓ
હ રેડમાં પણ કાપુ
ના ના ફ જગ આપે રેકોર્ડ તોડ બનાવાનું આવે-
હા એમાં એક બધા આ હા ચડી ઓ મેવ લાકડી તો છું રાે પણ ચીડીમ દોડે મંડપ ડાયરેક્ટ ના ઉભો કરવો હોયસનસન વ વસન બધું બંધ કરીને હેડે એવો ગયો કે ચીડીે હરફળ હરફળ બધું જ જતો ગયો કેવું લતો ગયો કે જે કેને એયા બસના આળવાય ફવાજી હ મરે એવો હેડયો એવો હેડયો કે હું તને શું વાત કરો કે મારા અંદાજે કે આ બધું આપડે એવું ખોવાશેને કે તમિલ મુવી શ વાત કરું
હ ત આખુંબ મોકો મળ્યો છે.
હા મોકો તો મળ્યો છે પણ એ હાથમાં આવે એવું લાગતું નથી મને કે હું તમને શું વાત કરું કે હવે આપણેે હા શું એમાં એક અલગ પ્રકારનો ઓહોળો હોય છે ઓહો ઘડો લઈ એવો હેડે છે.
વિશે તમને માહિતી હાલ જેમ કે એ વહોળો અમે એક અમે અમે ગયા તા ત્યાં સ્કૂલ ની અંદર અમે બાવળીને બધું હતું કા ગયા તા એ કાપવા ગયા હતા એટલે અમારે ત્યાં તવલભાઈ ત પણ હતા જીગર ભાઈ હતા એ બધા હતા ત્યાં તે જે ધા વાાવળિયા ને કાપી ના છે પણ ઓળા એવું ઝડું બના ગયા તો મસ્તી મસ્તી એવું બનાવી નાખ્યું કે અરે ઓ સાહેબ ને કામ આવશે પણ આ તો અસલીમત કોવામાં આવી ગય છે લર લંગર નો ઉપયોગ કરવામાં આવ્યો કો એવો ઉપયોગ કરવામાં આવ્યો કે જેમ કે સાહેબ બેન્ચીસ ની જે એક આપણો મોટો વલ હતો વોલ ની અંદર જે પાંચ લકર ની ઉપર્યો અને પછી વળો લઈને અમે ચાલવા જાય એટલે પછી. તમારા બેકગ્રાઉન્ડ માં પણ અવાજ થોડો આવી રહ્યો છે જેમ કે બગડે ને એટલું સારું છે, જેમ કે અલગ જ પ્રકાર ન છે, એમનો ઉપયોગ કરવામાં આવે જેમ કરીને જેમ આપણે અલગ અલગ રીતે પ્રવાસ જતા હોઈએ છીએ જેમ કે વાદળછાયું વાતાવરણ હાલતા અ અયા તારા બધું એવું બધું આવેલું જેમકે તમે પણ થોડી માહિતી આપી શકો
કે જેથી કરીને આપણેે જો? આપણા વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં ફરવા જઈએ ને તો બિલકુલ એવી મજા આવતી હોય છે. કે હું તમને એ પ્રમાણે વાત કરી શકું કે જેથી કરીને આપણું એક જીવન સૂત્ર જળવાઈ રહે, એવું જળવાઈ રહે કે જેથી કરીને આપડે બાર વિસ્તારમાં ફરવા જઈએ. તો એવું આપને લાગવું જોઈએ કે ના આપણે એક એક આપણો આ પૃથ્વીની અંદર આપણા દેશ ભારતની અંદર આપણે એક અનોખો. ઇતિહાસ આપડે કરવા જઈ રહ્યા છીએ, કે એમાં એક એવો ઇતિહાસ કરવો જોઈએ. કે આપણે, બધાએ આખા દેશમાં ફરીને આપણું એક સંતુલન જળવાઈ રહે, એવી રીતના ફરવાનું. અને વિસ્તારમાં શું જ જોવાલાયક છે, શું જોવાલાયક નથી. એવી રીતે આપણે એક સારી એવી ગુણવત્તા વાળી આપણે વાત લઈને આપડા મગજમાં રાખ લખવાની, કે આપણે એક ચોપડી લખી શકીએ. આપણે એક ગુણવત્તા વાળી આપણે એક મગસની અંદર આપણે એક ચોપડી બનાવી શકીએ, એવી રીતે આપણે અલગ અલગ પ્રમાણમાં, જો આપણે યાદ રાખીએ ને તો બિલકુલ યાદ જ થી વધારી શકે અને
અ્યારે એવું કન્ડેક્ટર નું જે ફારમ ભરવામાં આવ્યું છે, જે એવું ફોર્મ ભરવામાં આવ્યું છે જેમ કે કંડેક્ટર હોય, અલગ અલગ પરતી પણ પડવામાં આવેલી છે અને પછી જેમ કે આપે જે, કંડરની ચોપડીઓ તે હોય છે તે વાંચવી પડે પાછ જેમ કે અલગ અલગ જે પુસ્તકો પણ આવેલા હોય છે. એ કરીને હવે પણ જીડીની પણ જી ડી ની પણ પરીક્ષા આપવામાં આવશે. જેમને જી ડી ની આપડે જે એમ એક્ઝામ ગઈ એમ ઘણા લોકો એવા હતા કે જેમ કે એમને કશું આવડત પણ પાંચ થઈ ગયા, એવા અલગ અલગ પ્રકારના જે તે આવતા હોય છે જેમ કે જે ડી ની અંદર તો પાંચ થઈ જ જતા હોય છે. જેમ કહી ર અલગ અલગ રીતે તેમ કે આપ જીડી ની પરીક્ષા પણ જેમકે હોલમ હોલ